હાલો.
કેમ છો?
બસ મજામાં, તમે કેમ છો?
મજામાં, આજે હું ખુબ જ અગત્યની વાત કરવા જઈ રહ્યો છું. જેનો ટોપિક છે મોબાઈલ નો ઉપયોગ અને સોશિયલ મીડિયા. હ આધુનિક યુગમાં મોબાઈલ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. આજે લગભગ દરેક વ્યક્તિ મોબાઈલનો ઉપયોગ કરે છે. મોબાઈલ દ્વારા આપણે દુનિયાનો કોઈ પણ ખૂણામાં બેઠેલો વ્યક્તિ સાથે સંપર્ક કરી શકીએ છે. તેના કારણે જીવન ઘણું સરળ બની ગયું છે. મોબાઈલ માત્ર વાતચીત માટે જ નહીં પરંતુ શિક્ષણ, માહિતી મેળવી, મનોરંજન અને વિવિધ સેવા માટે પણ ઉપયોગી છે. વિદ્યાર્થીઓ અભ્યાસ માટે તેનો ઉપયોગ કરે છે. જય્યારે મોટા લોકો પોતાના કામકાજ અને તેનો ઉપયોગ કરે છે. આ રીતે મોબાઈલ આજે જીવનની જરૂરિયાત બની ગયો છે. સામાજિક માધ્યમો વિશે વાત કરીએ તો સામાજિક માધ્ યમ દ્વારા લોકોના પોતાના વિચારો, ફોટો, માહિતી અને અનુભવો અન્ય લોકો સાથે વચી શકાય છે. જેના દ્વારા નવ નવા મિત્રો બનાવવા અને દુનિયા ની માહિતી મેળવી સરળ બની છે. સામાજિક માધ્યમોનો ઉપયોગ શિક્ષણ માટે પણ થઈ શકે છે. ઘણા વિદ્યાર્થીઓ શૈક્ષણિક માહિતી મેળવી અને નવી નવી બાબતો શીખવી શકે છે અને પોતાનો પ્રતિભા પણ લોકો ન સમક્ષ રજૂ કરી શકે છે. પરંતુ દરેક વસ્તુની જેમ મોબાઈલ અને સામાજિક માધ્યમોને કેટલાક ગેરલાભો પણ છે. ઘણા લોકો જરૂર કરતા વધારે સમય મોબાઈલ પર પસાર કરે છે. જેના કારણે અભ્યાસ, કામ અને સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. વધુ પડતા મોબાઈલ ના ઉપયોગના કારણે આંખોની સમસ્યા, ઉંઘ ઘટાડો અને માનસિક તણાવ જેવી સમસ્યા ઉભી થઈ છે. તેથી મોબાઈલનો ઉપયોગ મર્યાદિત અને સમજદારી પૂર્વક કરવો જોઈએ. એ
હા સાચ ચી વાત છે. અ સોશિયલ મીડિયા જેમ કે ફેસબુક, ઇસ્ટાગ્રામ, વોટ્સએપ, ટેલીગ્રામ અ સ્નેપચેટ, યુટ્યુબ લોકો વચ્ચે સંપર્ક અને વિચારોનું આદાન પ્રદાનનું અસરકારક માધ્યમ બની ગયા છે. તેના દ્વારા દુનિયાભરના સમાચાર ના વિષયો, સરકારી યોજના અને વિવિધ પ્રકારની માહિતી ખૂબ ઝડપથી પ્રાપ્ત થઈ શકે છે. વેપાર અને રોજગારના ક્ષેત્રોમાં પણ સોશિયલ મીડિયાનું મહત્વનું વધ્યું વધતું જઈ રહ્યું છે. ઘણા લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના વ્યવસાય નો વિકાસ કરી રહ્યા છે. સાચી વાત છે ને?
હા સાચું સાચી વાત છે. વધુ પડતા તમે કીધું એ પ્રમાણે માર્કેટિંગ માર્કેટિંગમાં અ ટેકનોલોજીનો ખુબ જ ઉપયોગી થાય છે. મોબાઈલ દ્વારા એડસ આ આપવામાં આવે છે. એડ્સ દ્વારા એડ્સ આપીને પોતાના બિઝનેસને ધીરે ધીરે ઉપર લાવવામાં આવે છે. અને આજે મોબાઈલના ઘણો ઉપયોગથી ઘણી બધી એ મુશ્કેલીઓ પણ પડે છે. સામાજિક માધ્યમો પર મળતી દરેક માહિતી સાચી હોય એવું જરૂરી નથી. ઘણી વાર ખોટી માહિતી ઝડપથી ફેલાય છે. જેના કારણે માહિતી પર વિશ્વાસ કરતા પહેલા તેની જે તપાસવી જોઈએ. એવું નથી લાગતું તમને
હમ સાચી વાત છે. મોબાઈલ અને સોશિયલ મીડિયાના અનેક ફાયદાઓ હોવા છતાં તેના કેટલાક ગેરફાયદા પણ છે. વધુ પડતા ઉપયોગથી સમય સમયનો બગાડ થાય છે. અને અભ્યાસમાં અભ્યાસમાં ધ્યાન ઓછું થાય છે. અને શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. લાંબા સુધી સુધી મોબાઈલનો ઉપયોગ કરવાથી આંખોની તકલીફ, માથાના દુખાવો, અને ઊંઘમાં અંધારો જેવી સમસ્યાઓ થઈ શકે છે. સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી માહિતી, અફવા અને સાયબર ગુનાઓના સમાજમાં ચિંતાનો વિષય બની ગયો છે. બરાબર છે ને?
હા બરાબર છે. તમે કીધું એમ સોશિયલ મીડિયા પર વ્યક્તિગત માહિતી પણ સુરક્ષિત સુરતી સુરક્ષિત રાખવી આપણી જવાબદારી છે. વ્યક્તિગત માહિતી સુરક્ષિત રાખવી જોઈએ. કારણ કે અજાણ્યા લોકો કો સાથે પોતાની ખાનગી માહિતી શેર કરવી યોગ્ય નથી. સાવચેત રાખવી જોઈએ આપણે ઘણી મુશ્કેલીઓથી બચી શકીએ છીએ. મોબાઈલે આપણા જીવનનું ઘણું સરળ બનાવી દીધું છે. પહેલા કોઈ વ્યક્તિ સાથે વાત કરવા માટે પત્ર લખવું પડતું હતું. એ લાંબી પ્રોસેસ એ ઘણી બધી લાંબી રાહ જોવડાવતી હતી. આજે થોડા જ આમ આપણે કોઈ વ્યક્તિ સાથે વાત કરી શકીએ છીએ. આ ખરેખર આધુનિક વિજ્ઞાનની મોટી ભેટ છે. મોબાઈલનો સૌથી મોટો લાભ એ છે કે જ્ઞાન મેળવવાનું સરળ બની ગયું છે. વિદ્યાર્થીઓ વિવિધ વિષયો વિશે માહિતી મેળવી શકે છે. અભ્યાસ માટે જરૂરી સામગ્રી શોધી શકે છે. અને નવા નવી બાબતો શીખી શકે છે. આ રીતે મોબાઈલ શિક્ષણમાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. સામાજિક માધ્યમો દ્વારા લોકોની દુનિયાભરની માહિતી મેળવી શકે છે. સમાચાર, શૈક્ષણિક માહિતી તી, રમત ગમ્મત, વિજ્ઞાન અને અન્ય ઘણા વિષયો વિશે તરત જ જાણકારી મેળવી શકાય છે. આથી લોકો વધુ જાગૃત અને માહિતગાર બનાવે છે. પરંતુ મોબાઈલ અને સામાજિક માધ્યમો કેટલાક ગેર ફાયદા પણ આવે છે. ઘણા લોકો ઘણો ઉપયોગ કરે છે જેના કારણે સમય બગડે છે ને અભ્યાસ ને કામ પર અસર પડે છે. ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓ ઘણી કલાકો સુધી મોબાઈલ છે. જેના કારણે તેઓ એકાગ્રતા ઘટે છે. અને તેઓ પોતાની મહત્વના કાર્યો પર પૂરતું ધ્યાન આપી શકતા નથી. મોબાઈલના વધુ ઉપયોગથી સ્વસ્થ્ય માટે પણ હાનિકારક બની જાય છે. લાંબા સમય સુધી પડઘા સામે બેસી રહેવું આંખો પર અસર થાય છે. ઊંઘની સમસ્યા પણ થઈ શકાય છે. જેનાથી મોબાઈલનો ઉપયોગ મર્યાદિત પ્રમાણે કરવો જોઈએ. એવું નથી લાગતું તમને?
હા સાચી વાત છે. યુવાનો અને વિદ્યાર્થીઓને મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ મર્યાદિત અને જવાબદારી પૂર્વક કરવો જોઈએ. તેનો ઉપયોગ મુખ્યત્વે શિક્ષણ, જ્ઞાન વર્ધન અને રચનાત્મક કાર્ય માટે થવો જોઈએ. માતા પિતા અને શિક્ષકોએ પણ બાળકોને તેમના યોગ્ય ઉપયોગ અને માર્ગદર્શન આપવું જોઈએ. આજના સમયમાં મોબાઈલ અને સોશિયલ મીડિયા વગર જીવન કલ્પ ના કરવી મુશ્કેલ છે. સાચી વાત છે ને?
હા બિલકુલ સાચી વાત છે. આજે સોશિયલ મીડિયા વગર જીવનની કલ્પના કરવી ખુબ જ મુશ્કેલ છે. કેટલીક ખોટી સોશિયલ મીડિયામાં કેટલીક ખોટી માહિતી ઝડપથી ફેલાય છે. તે સત્યતા તપાસવી જરૂરી છે. આજના સમયમાં ઘણા લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવાના બદલે મોબાઇલમાં વધુ સમય વિતાવે છે. તેના કારણે સંબંધોમાં અંતર પણ આવી શકે છે. અને ટેકનોલોજીનો ઉપયોગ સમજદારી પૂર્વક કરવો એ જરૂરી છે. મોબાઈલ અને સામાજિક માધ્યમો આપણને તેમજ હોવ હોવા જોઈએ. માલિક નહીં. આપણે તેનો ઉપયોગ આપણા વિકાસ અને જ્ઞાન માટે કરવો જોઈએ. આજના સમયમાં મોબાઈલ અને સામાજિક માધ્યમો એ આપણા માલિક જેવા બની ગયા છે. પણ આપણે તેઓને મોબાઈલ આપણા સેવક હોવું જોઈએ. પરંતુ આપણે તેઓના સેવક બનવું ન જોઈએ. તેનું ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ. વિદ્યાર્થી માટે મોબાઈલ ખુબ જ ઉપયોગી બની શકે છે. જો તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે. તેના દ્વારા નવા વિષયો શીખ તો એ શીખી શકાય, ભાષાકૌશલ્ય વિકાસ કરી શકાય, આ વિવિધ શૈક્ષણિક પ્રવૃતિઓમાં ભાગ લઈ શકાય. પરંતુ સાથે સાથે રમત ગમત, વાંચન, પરિવાર સાથે સમય પણ એટલો જ મહત્વનો છે. જીવનમાં સમ વર્તન જળવાવું ખૂબ જ જરૂરી છે. મોબાઈલ અને સામાજિક માધ્યમો આધુનિક જીવનના મહત્વનો ભાગ છે. તેનો ઉપયોગ અને આપણને આગળ વધારવામાં મદદ કરે છે. પરંતુ અતિરેક ઉપયોગ નુકસાનકારક બને છે. જેથી આપણે હંમેશા સમજદારી પૂર્વક અને જવાબદારીથી તેનો ઉપયોગ કરવો જોઈએ. એવું નથી લાગતું તમને?
હહ સાચી વાત છે. તેનો ઉપયોગ સમજદારી પૂર્વક અને યોગ્ય હેતુ માટે કરવામાં આવે છે. તો તે વ્યક્તિ અને સમાજના વિકાસનું મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. મોબાઈલ અને સોશિયલ મીડિયા આધુનિક વિજ્ઞાનને એક અમૂલ્ય ભેટ છે. તેનો યોગ્ય ઉપયોગ વિકાસ અને પ્રગતિ તરફ દોરી જાય છે. જ્યારે તેનો અતિશય અને બિનજવાબદાર ઉપયોગ અનેક સમસ્યાનો બની શકે છે. તેથી દરેક વ્યક્તિએ પોતાના તેનો ઉપયોગ, સમય અને સમજદારી અને જવાબદારી સાથે કરવો જોઈએ. જેથી તેનો મહત્વ લાભ મેળવી શકે શકાય. સાચી વાત છે ને?
હા સાચી વાત પરંતુ દરેક બસ્ સ્તુનો અતિરેક નુકસાન હોય છે. ઘણા લોકો મોબાઈલનો ઉપયોગ એટલો વધારે કરે છે કે તેઓ પોતાના પરિવાર અને મિત્રો સાથે સમય પણ ગુમાવી દે છે. ધીમે ધીમે તેઓ એકલતા અનુભવે છે. તેવ એકલા થઈ જાય છે
હા સાચી વાત
હા આજ રીતે આપણે આગળ પણ વાત કરતા રહીશું
હા સારુ તો ચસ.